ઓ હા
જય શ્રી કૃષ્ણ મોટાભાઈ બસ સારું છું તમે કેમ છો
હું પણ સારું છું, તમારો શું હાલ છે?
બસ મજામાં છું આજે આપડે કયા વિષય પર ચર્ચા કરવાના.
એક સારો નતો કેવો હોય છે હોવા જોઈએ? આ વિષય પર ચર્ચા કરીએ.
એક સારો નેત્વો.
હા.
તો ખુબ જ સરસ વિષય છે, દરેક ક્ષેત્રમાં સારા નેતાની જરૂરી હોય છે.
સૌથી પેલા એ જણાવ્યું કે નેતા એટલે કોણ?
જે વ્યક્તિ પોતાની ટીમને યોગ્ય દિશા આપે પ્રેરણા આપે અને મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપે તેને સારા નેતા કહેવાય.
શું નેતા માત્ર રાજ્યકારણમાં જ હોય શકે.
ના ના આપડે જોઈએ તો આજે દરેક ફિલ્ડ જેમ કે શાળા હોય ગઈ કોલેજ હોય ગઈ કંપની થઈ ગઈ રમત ગમત અને સમાજ સેવા દરેક જગ્યામાં નેતૃત્વની જરૂરી હોય છે. જેમ કે આપણે જોઈએ તો શાળાઓમાં જે અ શિક્ષક લોક હોય છે એમાં પ્રિન્સિપલ હોય છે એને આપણેે અ નેતા કહી શકીએ કારણ કે એ બધા શી ક્ષકોને નેતૃત્વ આપે છે અને શા ળાઓ માં પછી આપે જોઈએ અ જે અ બા બધા બાળકોમાં એક હેડબોય કે હેડ ગર્લ હોય છે એ લોકો બધા બાળકો ના નેતા હોય છે, એટલે જે જે પણ જે મહત્વપૂર્ણ અ ધ્યાન લેવો હોય અ તો એ બધા જો હોય એ હેડબોય અને હેડગર્લ જ લે છે, એમ તરીકે બધા કંપનીની રમતગમતમાં પણ એવો જ હોય છે.
તારા નેતાનો સૌથી મહત્વનો ગુણ કયો છે?
મારા મતે પ્રામાણિકતા જો નેતા પ્રમાણિક હોય તો લોકોને વિશ્વાસ હોય કારણ કે આપણે જોઈએ તો આજે બધા અ જે નેતાઓ છે, એ કરપ્ટ છે, એટલે એ લોકો અ જે સમાજના પૈસા ખાઈ જાય છે.
હમ્મ. શું આત્મવિશ્વાસ નું શું મહત્વ છે?
આત્મવિશ્વાસ વગર નેતા પોતાની ટીમને પ્રેરણા આપી શક્તો નથી. કારણ કે આપણે જોઈએ જે નેતા લોકો હોય છે, એ બધ અ બહ અ બહુ સ મેલનો કરે છે, એ સંમેલનોમાં એને જે એના સ્પીચ હોય એ આપવાનો હોય એટલે જો એ સ્પીચમાં અ બોલી નહી શકે તો એનો આત્મવિશ્વાસ નહી હોય તો એ કેવી રીતે જે જનતા હોય તે લોકોને સંબોધિત કરશે એના અ ટીમ અ જો મેમ્બર હોય તે લોકોને કેવી રીતે સંબોધિત કરશે.
સારો નેતા સારો પણ હોવું જોઈએ.
હા ચોક્કસ સારો નેતા માત્ર બોલતો નથી પરંતુ દરેકની વાતને ધ્યાનથી સાંભળે છે.
નિર્ણય લેવાથી ક્ષમતા પણ જરૂરી છે ને
હા હા. મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય અને સમયસર નિર્ણય લેવા એ સા રા નેતાની ઓળખ છે.
મુશ્કેલી પરિસ્થિતિમાં યોગ્ય અને સમાચર તો તમે
હા હા, એવો જ મેં તારાથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું. અ જે આપડે ટીમમાં બહુ બધા મેમ્બર હોય છે. અનેજો ટીમમાં મતભેદ થયો તો એને કેવી રીતે અ સોલ્વ કરી શકાય?
શાંતિથી બંને પક્ષની વાત સાંભળી અ ના ખોલ નિર્ણય છે અને સારો ના હોય તું તે એક પાસે વાત સાંભળી હ બીજા પક્ષને કોઈ પણ બોલાવાનું ચાલુ કર્યું છે, અને કહે કે તમારી ગલતી છે, તમે એ લોકો થી માફી માંગો હા કરો એ ખરો નથી તો મળ તો બ તંદર તમે લોકો ની આવી કરી એવું કરી આવું બધું કરાવવા માંગે છે.
તો શું નેતાઓ પોતાની ટીમને પ્રોત્સાહન આપવું જોઈએ?
હા ટીમને સામ અને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપવી જોઈએ આ વાત સારી છે. પરંતુ એ કામ નથી કરવું જોઈએ એ ટીમ પણ સારી હોય છે, એ લોકો પણ સારા છે અને એ લોકો પણ રમે છે. તો એ લો
હ શું ગુસ્સા વાળા જે નેતા હોય એ સારા વ્યક્તિ બની શકે છે.
મારા માટે નહીં નેતા મા ધીરજ અને શાંતિ હોવું ખુબ જ જરૂરી છે. જો નેતા ગુસ્સો હોય તો એને દરેક વાતમાં ગુસ્સા આવી જાય તો એ એના ગુસ્સા ના કારણે લોકોને નુક સાન પહોંચાડી શકે છે તો એ જે નેતા હોવાની નેતાને કરવાનું ક ઉપયોગ નથી. બેટા આવું કરશે તો લોકો તેને પસંદ નથી કર કરશે
તો શું જવાબદારી સ્વીકારવી પણ નેતા નો ગોળ છે?
બિલકુલ સફળતા ન સ્નેહ તેમને આપો અને ભૂલ થાય ત્યારે જવાબદારી સ્વીકારવી જોઈએ આ નેતાની સ્વીકારતા અને સારો ના ગોલ છે.
સંચાર કૌશલ્ય નું શું મહત્ત્વ છે?
ખુબ જ મહત્વ છે. સારા પોતપોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે અને તેમને સમજાવી શકે છે.
શું નેતાએ સતત શીખતા રહેવું જોઈએ?
હા સમય સાથે નવી ટેકનોલોજી નવા વિચારો અને નવી રીતિ શીખવી જરૂરી છે.
તો શું દરેક વ્યક્તિને નેતૃત્વ ગુણ હોઈ શકે એટલે એમને કે અ ખાલી નેતા હોય એ લોકોને નેતૃત્વ હોય
જર અનુભવ અને જવાબદારી દ્વારા તવ વપાસ શકાય છે
વિદ્યાર્થીઓ કેવી રીતે નેતૃત્વ શીખી શકે
શાળા ના કાર્યક્રમો ગજે રમત ગમત અને સામાજિક પ્રવૃ માં ભાગ લઈ લ
એટલે શું સારા નેતો પોતાની ટીમને આદર કરે છે
હા તે દરેક સભ્યના વિચારો નું સન્માન કરે છે અને સૌને સાથે લઈ ને ચાલુ છે
જો કોઈ સભ્ય ભૂલ કરે તો શું કરવાનો
ચાલુ નેતા તેને અપમાનિત કરતો નથી. પરંતુ ભૂલ સુજ મધ કરે છે.
એટલે આપણે કહી શકીએ કે નેતૃત્વ એટલે એમ નહી કે માત્ર આદેશ આપવો નહી.
એકદમ સાચું નત એટલે સેવા જવાબદારી અને ટીમને સફળ બનાવી
સારી વાત કધી સારો નેતા એ નથી અ કે જે એના જે સભ્ય લોકો હોય છે એ લોકોને કામ આપીને એનું જિમેદારી પૂર થઈ જાય પણ સારું મતા એ હોય જે જે પોતાના જિમેદારીને સમજે છે અને જો કોઈ એના સભ્ય થી ભૂલ થઈ જાય તો તે ભૂલને અ દાટે નહી પરંતુ એને એના ભૂલ સ્વીકારવાનો એક ફરીથી મોકા આપે અને એ જે બધા સિચ્યુએશન હોય એને શાંતિથી હેન્ડલ કરી શકી આપણે તેને એક સારો નેતા કહી શકીએ
હા તારી વાત સાચી છે સારો નેતા એ નથી હોતો એ પોતપોતાના મનમાં થી લોકો ના પ્રમાણે સારા વતા એ હોય છે જે લોકોને જે કામ લોકો દ્વારા લોકોને જે વાદો કરેલો હોય એવું બધું કામ કર અને લોકોની જે જત હોય તેની ચ ત જરૂત પૂરી કરે તે સારા નેતા હોય છે એટલે કે ચારા તા પોતપોતાના ગોળથી નથી થતા બલકી સારા રહેતા લોકો ના પ્ર કરેલા કામો જેનાથી લોકોને ખુશી થાય કે ખબ ખુશ થાય તરેથી એ હોય છે સારું નતા
એટલે આપડે કહી શકી કે સારો નેતા પ્રમાણિક જવાબદાર વશ્વાસી અને ધીરજવાન હોય છે તે પોતાની ટીમને પ્રેરણા આપે છે સૌનો આદર કરે છે અને દરેકને સાથે લઈને આગળ વધે છે સાચું નેતૃત્વ સારા સ્વભાવ અને સારા વિચારથી શરૂ થાય છેને
હા એકદમ સાચુંટવક તો એટલી સેવા જવાબદારી અને ટીમને સફળ બનાવવાની ચિંતા
આ ખુબ ખુબ આપડણે જોઈએ કે સારા ને ત પો તો આગળ વધે જ છે. અને એ બીજાને પણ આગળ વધવામાં મદદ કરે છે.
હ ખુબ સુંદર વાત સારા સ્વભાવ અને સારો મૂલ્ય વગર સાચી શક્તિઓ નથી. આજનો ચર્ચા ખૂબ સુંદર રહ્યો મને ખૂબ અ આનંદ આવ્યો અને એક વાત કરવા મળી કે સારો નેતા પોતે આગળ વધે છે અને બીજાઓને પણ આગળ વધવામાં મદદ કરે છે.
ચાલ તારો ખૂબ ખૂબ આભાર કીધું સમય નીકાળી ને મને આ વાત સમજાવીશ શક્યો ચાલ પછી મળીએ આવજો, જય શ્રી કૃષ્ણ.
મળીએ આવજો. જય શ્રી કૃષ્ણ.